હ
હમ
હાલો
હલો
હા કેમ છો બેન મજામાં
મજામાં છો મારી અવાજ આવે છે તમને
હા આપે છે માર અવાજ આવે છે.
હા હા આવે છે તમારી અવાજ પણ આવે છે. કેમ છો બેન તમે
મજામાં અહં અત્યારે છે મહિલા સશક્તિકરણ નુ એક ઇવેન્ટ છે આવી તો મને એકદમ યાદ આવ કેું અત્યારે મહિલાઓ બધી આગળ વધી ગઈ છે કેટલી બધી જગ્યાએ પોતાના વિજ્ઞાન ક્ષેત્રે પછી અત્યારે આઈટી ક્ષેત્રે ઘણા બધા ક્ષેત્રેથી મહિલા કેટલું બધું પ્રોગ્રેસ કરી છે.
ઘણી સારી વાત કરી છે જેમ ત કહ્યું અમે તો એમ ઘણી સારી પ્રોગ્રેસ કરી છે ઘરી સાચી છે ને હમ પણ આપડે જોઈએ છેએ તો આપણી આજુબાજુ જે મહિલાઓ છે તે કેટલું બધું કરી રહી તમે જે વાત કરીએ તો સાચી છે તમે એમાં શું કરો છો?
હું પણ અત્યારે છે ઘરેથી કામ કરું છું કારણ કે મારી નાની બેબી છે એટ હું ઘરેથી કામ કરું છું એટ હું એ જ વિચારતી હતી ઘરેથી કામ કરી તો આપડે કેટલું બધુ ધ્યાન રાખવાનુંનું વર્ક ફ્રોમ હોમ હોય છોકરાયવા ફો હો જવાબદારીનીબની જવાબદારી હોય એ આપ પૂૂરી મ આજકાલ મહિલા કેટલી મહિલાલી બધી રીતે પોતાના પગી. પોતાના પગ પર કેટલી
હા હા હા બરાબર કર્યું તમે બરાબર કર્યું કે જેમ તમે કહો છો કે તમારી નાની બેબી છે તમને અત્યારે તો નહી તમે કઈ કરી શકો પણ આપણે આપણે જોઈએ છેએ તો આજે મહિલાઓ એ કેટલું બધું આગળ નીકળી રહ્યું છે ને હું તો એવું કહું છે ને કે મહિલાઓ તો એ છે ને પુરુષો કરતા પણ આગળ જેમ કે નીકળી રહી છે આપણે જોઈએ છેએ ને આપણી આજુબાજુ કે કેવી રીતે મહિલાઓ એ આજે જે પુરુષ નથી કરી શકતો એ મહિલાઓ કરે છે અને મોટી મોટી જેમ પદવીઓ છે તેમાં મહલાઓ બેસેલી છે અને પુરુષો કરતા આગળ રહેલી છે આપણે જેમ કે અમ આમ અત્યારે અમે ભણીએ છેએ અમે જોઈએ છે ને કે જે અમારા છોકરાઓ હોય છે અમારા ક્લાસરૂમમાં તો એમના કરતા જે છોકરીઓ છે ને એ વધારે પડતી હોશિયાર હોય છે અનેને વધારે પૂતિ ભણવામાં આગળ હોય છે તમને એમના પર શું કેહવું છે.
સાચી વાત છે બિલકુલ સાચી વાત છે છોકરી અત્યારે હોશિયાર ચપટ તમે જોઓ તો સેન્સ ઓફ હ્યુમર ને એના બહુ જ અત છોકરાઓને પાછણ પાડી દે એટલી હોશિયાર હોય. છે છોકરીઓ તો હો પણ જોઈએ જો છોકરીઓ હશે હશે ને તો આગળના જમાનામાં ટકી રહેશે આગળ જે કોમ્પિટશ સ્પર્ધાનો જે ટાઈમ આવે છે એ ટાઈમ નહી તો પછી અત્યારના જમાનામાં તો છોકરીઓ લોકો પહચલા હશે ને
હા એજ ને એ તો હવું છે કે જેમ છોકરીઓ છે તો કેટલી બધી ચપળ હોય છે ને કેટલી બધી આગળ જઈ રહ્યા છે તે એ બધું શા માટે છે તેમ અને આપડે એવું નહિ તો જેમ કે મહિલાઓ છે ને તો એ ઘરનું પણ બધું જોઈએ છે અને પછી એટલે પોતાના બાળક ને પણ સંભાળે છે ને ઓફિસ નું પણ કરે છે અને પછી તેની તેની સાથે છે ને બધી આ સમાજ ને પણ જોઈને રહેતી હોય છે એટલે કે અને અ આપ આપણી જે સરકારો જોઈએ છે તો મહિલાઓ માટે એટલે ઘણું બધું કામ તો કરતી હોય છે હું એવું નહી કહું કે નહી કરે છે ઘણું બધું કામ કરે છે પરંતુ છે ને તેમાં એટલે કેટલી બધી મહિલાઓ છે કે જે સમાજના ડરથી ઘરે બેસી રહે છે અને કેટલી બધી એવી મહિલાઓ હોય છે કે જેને સમાજ આગળ નીકળવા દેતું પણ નથી એટલે છે ને આપણે આજુબાજુ જઈએ છીએ કે જેમ કે કેટલી એમને ઘરે એવું હોય છે કે નહી ઘર થી બહાર જઈને કઈ કામ નથી કરવું ને પછી કોઈક ના ઘરે એવું હોય છે કે પછી તેમના જે સમાજ વાળા છે તેના ડર થી ઘરે બેસ રહી જાય છે તો આ જે એક ડર બની ગું છે પહેલાથી તો એ ખુબ એટલે કે આજના સમયમાં તો એવું નહી જ હોવું જોઈએ કારણ કે આપણેે જોઈએ છીએ કે આજનો સમય જે છે તો એમાં છે નહી સ્ત્રી અને પુરુષ બંનેમાં છે ને સમાનતા આવી ગઈ છે તો તમારે ત્યાં કેવું છે.
સાચી વાત છે અમારે ત્યાં છે અહ કે પેું ધગટમાં બતનીકની હવે બધા ધીમે ધીમે સમજી રહ્યા છે કે આપ આગળ પ્રોત્સાન આપું
એજ ને હવે ધીરે ધીરે છે ને બધાના એટલે મનમાં એટલે મ એની મનોવૃત્તિ છે છે ધીમે ધીમે હ બધાને જોઈને છે ને બદલાતી તો જાય છે પરંતુ હવે કેટલાક એવા પછાત જે વિસ્તારો આપણા ગામડામાં જોઈએ તે એવી જે સ્ત્રીઓ છે કે જે પોતાના ઘરથી જરાક નીકળીને કામ કરવા માંગતી હોય કે પોતાના જે કરિયર બનાવવા માંગતી હોય તો તે છે ને તેમને ઘરે બેસાડી દેવામાં આવે છે અને આપણે જોઈ હમણાં કેટલાક એવા ગામ બી છે કે જ્યાં છે ને છોકરીઓ છે તેના બાળપણમાં જ છે ને લગ્ન કરી આપે છે અને લગ્ન કરી આપે છે અને એના માટે છે ને કોઈ પણ ને એને છે ને એટલે કરિયર નથી બનાવાે દેતા અને કઈ પણ નહીને એમને માત્ર એવું લાગે છે કે સ્ત્રીઓ છે તો માત્ર ઘરના કામ માટે જ છે એવી મનોવૃત્તિ બની ગઈ છે અને આપણે જે સરકારશ્રીઓ છે તે આપણે જોઈએ છે કે એ સ્ત્રી સશક્તિકરણ માટે કેટલી બધી કામ આજકાલ કરી રહી છે જેમ કે એ જેમ કે બાળકી છે તો એ જયારે થાય છે તો જય્યારે તે થાય છેયારે ત્યારે છે ને તેમને એટલે કે પૈસા આપવામાં આવે છે. અને જયારે આપડે જોઈએ છેએ કે છોકરીઓને ભણાવવામાં આવે તો તેને છોકરીઓને સ્કોલરશીપ આપ હોય છે એટલે છોકરીઓને આગળ વધારે કે બેટી પાવ અને બેટી બચાવ એવી બધી પણ કેટલીક એવી બધી પણ યોજના શરૂ કરેલી છે એટલે સરકારી તો આપણા સ્ત્રીઓને આગળ વધારવા માટે ઘણો બધો પ્રયત્ન કરી રહી છે તો તમારે ત્યાં એવું કોઈ યોજના ચાલે છે કે જે સ્ત્રી સશક્તિકરણ માટે હોય.
હા ત્યાં પણ જુ નથી જે કે અમારે ત્યાં વાલી દીકરી યોજના છે કે જે ત્યાં ઘણાથી ત્યાં બીજી દીકરી નો જન્મ થાય તો પણ એને વાલી દીકરી યોજના ન લાભ મળે છે પછી અમારે ત્યાં અહં અમારે છે ને ગુજરાત ગવર્મેન્ટ સરકાર એક વિગતને ભણવા માટે એક થી આઠ ધોરણ ની સી ભરે છે ચોપડા ને પણ પૈસા આપે છે ચોપડા કપડા યુનફોમ એના પણ પૈસા આપે છે સરકાર તો ખુબ મદદ કરે છે આપણે પીએમ છે એમને પણ આખી દીકરી યોજનાની શરૂઆત કરી છે એમાં કેમ છે કે દીકરીનો જન્મ થાય્યારે પછી પલા ત્યારે થોડાકે અને જર્ાદી થાય છેને ત્યારે જે બાકીના વધારે રૂ હોય ત આમ જોવા જઈએને સરકાર ખુબ મદદ કરે છે અને આપણને મહિલાઓને પણ સરકાર ખબથ છે અત્યારેણી ઘ થય છે તેમને મારવામાં આવે છેને. જેમાં દરેક જગ્યાએ સરકાર એ મહિલા છે જે પીડિત મહિલાઓ પણ છે એટલે આ સરકાર પણ આપણને બ જો આપ સારી રીતે સમજ તો આપને
હા એજ નહી એટલે કે સરકાર તો આપને ઘણી બધી સુવિધાઓ આપી રહી છે જેમ કે તમે કહ્યું કે બાળકીને ભણવા માટે ચોપડા આપે છે ને બેગ આપે છે. ને એટલે તો સરકાર એટલે વિચારી રહી જે સ્ત્રીઓ છે એ આગળ વધેને હું તો એું માનું છું ને હમણાં પ્રમાણ જરાક જરાક વધ્યો બી છે કે જે સ્ત્રીઓને માન સન્માન પ્રત્યે એટલી જરાક જરાક વધારો થયો છે પહેલાના સમયમાં એવું નહીં હતું પહેલા તો જેમ આપણે સાંભળીએ છએ એમ જેમ કે આપણે સાંભળએ છી ને મોટા લોકો તો જોયલા બી છે જેમ કે સ્ત્રીઓને ઘરથી બહાર નથી નીકળવા દેતા એમને ઘર માં જ રહેવાનું કોઈક ઘરનું જ કામ કરવાનું બાળ જે છોકરીઓ હતી તો તેને ભ્રૂણ હત્યા કરી દેવામાં અને જો છોકરી જેમ કે આપણે ભણવા ભણવામાં પણ આવે છે કે છોકરીઓને દૂધ પિતતી કરતા હતા જેમ કે છોકરીઓ થાય તો તેને મારી નાખતા હતા એવું પણ થતું હતું પરંતુ આજ એ સમાજ છોકરીઓ હોય કે છોકરા હોય તેમના પ્રત્યે એટલી સમાનતા રાખે છે અને સરકાર સરકાર એટલી બધી સુવિધા આપે છે તેના કારણે જો છોકરી થાય હવે તો લગ્ન માટે પણ કેટલીક બધી પેન્શનો કે સરકારે સહાય હોય છે પછી જો છોકરીને ક્યાંય બહાર એટલે કોઈક મોટો કોઈ પણ આપણે કામ કરીએ તો એમાં છોકરીઓ જો આપણે જો કરિયર બનાવતા માંગતા હોય તો તેના માટે છે ને સરકાર કેટલીક એ સુવિધાઓ પણ કરે સરળતાથી છોકરીઓ કરી શકે અને તેનામાં છે ને કોઈ પણ એવી બાધા નહીં આવે અને એના માટે છેને સરત પ્રયત્ન કરતી રહે છે કે જેના કારણે સ્ત્રી અને પુરુષ એ બંનેમાં છે ને સમાનતા આવે અને સ્ત્રી એ પો તે આત્મનિર્ભર બને કોઈ પણ નિર્ભર ના રહે એટલા માટે છે ને કેટલી બધી હવે છે ને પ્રયત્નો પર પ્રયત્ન છે ને તે કરી રહી છે તો તમારું એના પર શું કહેવું છે.
સાચ વાત છે આપ દરેક મહિલા એ વસ્તુ સમજ જોઈએ પોના અધિકાર છે પોતાના હક છે તજ આપ સરકાર મદદ કરી છે. પ આપતરી છે આવી વસ્તુ થશે તો આપણે એ રીતે બીજા આપણે મદદ કરીએ એટલે આપણે પણ સજા રહેવું જરૂરી છે એટલે તમારી વાત સાચી છે ત જો ત્યા તો આપણને ખૂબાયદ થાય ખૂબ લાભ
હા એજ નહી ચાલો હવે તો આપણે ઘણી બધી વાતો કરી લીધી આપણેે પાછો પડીશું અનેને એનો કોઈ રતે પસંદ કરીશું
હા હા ચોક્કસ ચોક્કસ
ચાલો હા ચ ચ